હેલો
હા શું કરો
બસ કોઈ નહી તમે શું કરો કો
અમી હારે બેઠાતા
હમ્મ ખા પીવાનું પતી ગ્યું
હવ પતી ગયું
ઓ આમાં તો નિશાળ વહેલું ભણવાજાવાનું એટલે દસ વાગે
હ સાલે હોવે હોવે, હમે યાર છો બ્લાઉઝ ને એવું કટિંગ કરતા હોવ. ફઈ જશે તા બાર બુન રતી અમના મે બ્લાઉઝ કટિંગ કરતાતા. હોવે. હા શુકરીયે મોમી છોડીયો બધી
અ બધાં ભણવા જાય છોકરાઓ અને મ્મી એમ જાય.
હુઈ ગીયા?
ના, એમને માડો પડ્યા હે હવે તરત કોણ કોમ્પટયું
ઓવે એના ના ના સાલે બીજું કશું શાંતિ
ઓ સુખ શાંતિ.
બસતો અમે આજો બ્લાઉઝ કટિંગ કરતા તા આજ તો કોલેજ જવા નતું.
હ, હ આજ તો આપણી રજા હતી?
ના ના રજા નથી પણ આ ચોમાહા જેવુ હતુ કાલ વરસાદ ફૂલ આયો તે હેડ એવી જગ્યા નથી હોય બોઉ ગારો ગારો હતો. તે પૈ કીધું તુ કો ઓય જોરદાર આયા હું બે કલાક પડ્યો મસ્ત.
હોય તો નતો રાતે કાલ તો નઈ આયે પેલા પંદર બે દિવસ આયો.
એટલે અમારે પણ ફોદ ન પડ્યો.
હ હોય તો નઈ આય થોડ સોટા જેવું આય હતું પણ.
હ ના હોય તો જબર પડે ધરાયને પડે બે કલાક પડે પણ મસ્ત પડ્યો હ અ અન અસ હ વાયરો હો તો હતો પણ તો વરસાદ સારો પડ્યો વાયરો તો વરસાદ ના પડ પાછો. પણ એટલો બધો વાયરો નતો ને એટલે વરસાદ વધારે પડ્યો.
હ હમ્મ
હ અ. ખાલી પંખો ઘડીક બંધ કરત એ થ કાય બાપ. જીવ જતો રે. તાહાનુ, મે ખાધુ જ નઈ હજી પડશે એમ તો ગરમી છે એટલી પડશે વરસાદ તો.
હઅ, અગિયાર તારીખની આગાહી ગેય આગયા તારીખ હુઘી.
હવે શીખર શુંખરે જાણ આવે તાણ આપડે તો રેડી જ છે. હારું આવે તો થોડું ઠંડક થાય. તાણ હાલ તો જરૂર જ છે હમ્મ. બીજું ક શું કરી હાલ તો ઢોરોનું નઈ હોય ન
હાલતો ઢોરાનું શાક પુરોને એવું કરા.
ઉ હું
બાજરીવાઈહી વાટીન નાખર.
બાજરી હયુ.
હું ઉ
હું ઉમ્મ ચાલ.
બીજું તો કઈ છે તેનું હાલ તો કોમ નહી મગફળી વાઈ હે.
મગફળી વાઈ હે ન હજી તો પોણિયા પાવ હો કે વર્ષ. સાદનું આવે ઈ જ?
ના, હવે વાયસે ને હવે વરસાદ આવ્યો એટલે હવે ઉપગશે કોને હજી તો ઉ જી ઈ નહીં.
એવું હોય હા હા, ચાલે હમ્મ.
સદા એટલે હવે ઉગી જાય હે એટલે હવે પાવાની જરૂર હાલતો ની પડે.
ના ના, હાલ તો ની પડે અવે.
હ હમ્મ વરફને એવું થાય એટલે જાળ પેરવાની હે અવે
એટલે જ ને હવે આ વરસાદ આવ્યા હારું તમે શેતી વાળા વરસાદની જરૂરત હ તી ઓમ હી
હાલ તો જરૂર હતી ચાલ ને આવે એમ થઇ જાય તો
તા હાંચન આવે ચણ આવે
હમ્મ હમ્મ હાલ તો જરૂર છે પણ પહી ના આવે તો બસ
હા હ
હમ્મ બીજું કો સુખ શાંતિ ન
હોવ સુખ શાંતી
પાટણ આવેલી શું કે
એ તો આજ વેલા જાહે પાટણ પણ
કે તો જઈયા અમુંન મારે હારું મેમાન ગતિ
એટલે કાચી એ પહી કાચી એકલે ના કરીએ કે એટલે
હ એટલે મોમ્મી પાસે એકલ થાય ન‌ઈ ન
એકલાને થાય ની હા શેતરને તો કોમ હાલ નહી પણ વાટીને નાખવું તો પડે ને
હા સાર તો પૂરો કરવો પડે છ બિચારે ના ના હારું બીચા ફરી તો ખરી
પિંકી ભાભી તો અજી તો
ના કોઈ ખબર ન‌ઈ શનિ રવિ કેતાતા
શનિ રવી
હા
હા હ
એટલે શની રવિ એને લેવાઈ જવાન સે અને તો આવશે એટલે તો રહીને પસી
હ શનિ રવિ બે દાળ રેહે પહી આવશે.
હો હમ્મ કેતા તા કી શનિ રવિનું એને પપ્પા પાસુ જવાનું હોય ને બતાવવા
બે જગ્યાએ જાહે રાજસ્થાને જવાના પાસો એમ અમદાવાદથી જવાનું હો બતાવા રાજસ્થાન જાહી ન્યાં તઈન દાડા
હમમ પહી પેલા જવાનું અમદાવાદ હમમ
ઓ આવ્યા હતા આમણા તો રહ્યા હતા બે દાડાએ
હા હ એમ કેતાતા કેતીતી એની બુન કે આયતા
પાસા કેતાતા કે હવે જાહે તો કે જોઈએ વળત થાહત કે આવશું
હ હવે તો વળતા આવે તો સાલે રોટલા બીજા ખાઈ
હા રોટલા બોટલા ખાઈને જાય ને તો ચાલે
હઅંમ
પાછ અહીં ખાવાનું એવું હોય ને એટલે પાસા આપણને એમ થાય કે શું બનાવું જીમાં એ બધું બનાવાનું હોય ઈ એ પાછો ગાય નો જી ગાય નો જી ગાય નું દૂધ ખાવાની એટલે આપડને એમ થાય પાછું હોય કઈ એ હ તો ગોમડામ પાછું આપણને ગાય નું જીણ મળી રહે છે શહેરમાં પ્રોપર કોઈ ગાય નું જી આપણને મળે ના
ના જ મળે અને જી નું જીમાં શાખે બનાવવાનું
શાખ એ જીમાં રોટલી જીમાં ધીમાં ચોપડવાની એ જીમ બધું કરવાનું
હમમ અહીયા ને હાલ તો દોઆ ઇયા કણે હાલ તો દોવા હાલ તો નહી વેસાતું લાવે હ કો
એવું હોય હમ ત્યાં તો હશે ગાય નહી
ગાય નહીં પણ ભેંસે દોવાની આલતી
એવું સે
હઅંમ
હમ એક તો પૈસા કોક વેચી રે
હઅં એ તો વેસી દીધી
હઅં એક તો વેચી દીધી
હઅં આકળ શેડી પડતી હતી એટલે
હોવા કીધું ઓહો દોરાતી નથી તમારા હાહરો ને ભેંસોનો વેપાર કરિહી તે કેતો તો તે કે બસ મારે વાત કરી હતી એટલામાં જેઠને આયા તા તે કેતા હ અ તે પછી પેલા આલી તો ઘડિયાલ દીધી તી બસ કોઈ ના કીધું
હમમ
ઓ એ હમણા જ ગયતી એ બાજુના ભાગમાં જ વેઈ ગઈ કે કશું હો તો હમ મારેમ તો મારા દિયાને છેઠ અહયા આવી હ ને એટલે વેપાર કરે એવું થોરાની બાજુ એ ભેંસોનો વેપાર કોઈ કે તો ભેંસો લેવા વેપાર કરવા બધી એ બાજુ આવી જોઆન બોઆ
હ એટલે વેપાર કરતા હશે ને લઈને બીજા વેચતા હશે
હ હ એવી રીતે કરવાનું
હા હ
હમ્મ હમ્મ હમ્મ
સાગર ભાઈ દુકને ગયા છે હેના ભાઈ
હ એ તો અતા નોકરી હવે ખાવાનું હવે આવશે
હ એક વાગે કેમ આવશે નહી
હો એક વાગે એવામાં આવશે ખાવાનું રોણ થઈ ગયુ. રોધીને મેલ્યું સે હવે આવે એ ટાઈમ ખાવું
સાલે એ તો હાલ તો ઈ ખાતા હશે ને
હા હાલ તો અમારી અહીંયા હ અમાર તો હારું બખાડ્યો એમાં તો ગમે હે ઘર ભરેલું રેય બખાડો કરવા જોવે ને હ અને કાકાની કરવા જોઈ
હમ્મ હમ્મ
હમ્મ એટલે હ બીજું કો તમાર
હા રે હા હાલ શોકરાવ ભણવા જાય હાલ તો કોઈ બખોડા કરે એવું નહી.
તમે હવે ટીવી જોતા હશો કે
હો ટીવી જોવા નકે ફોન કાડી કેને મશીનની બેસવા એવું કર
હવ તમારે આવે હે કોણ
ના હાલ તો કોઈ કામ નહી આવતું ઘરનું કરો કો ને મમ્મી હ
ચાલો શીખાઈને બેઠા બેઠા શીખાય છે ચાલો હાચી વાત હું એમારા હાહુ નું લઈને બેઠી હોઉ ને આયાતા
હમ્મ હમ્મ
હવ ચાલે નવરા હોય તો સિવિ દેવાના
હઉ હાલ તો નવરા એલે કોલેજ આવી જતી નહી હાલ તો વરસાદ જેવું હોય એટલે આજ તો ના જઈ
હા સાલે કોલેજ તો એ ના જતો
હો એવું લેક્ચર અમ તો ચાલુ થય ગ્યા પન કોઈ જાતું નહી
મારે ડિમ્પલ ને આજ ચાલુ થઇ આજ જ હે કોણ
એવું હોય
હમ્મ હમ્મ
હમ્મ, સારુ કોલેજ નો એક્સપીરયન્સ ચેવો રેય પેલા તો આપડને જ ને એટલે અવડું અવડું લાગે હા કે શું કરશે શું કરશે
હ આજ પેલી વાર જઈ આખો બધી મેલવા જાય એમ બસમાં જઈ પણ
એલે પેલું પેલા દાડા તમે એવું લાગે આપણા હવળું હવડું લાગે
હા
એકલું એકલું લાગે શું કરશે શું કરશે ગભરાઈ જ હમે જતા હ પેલું પેલું દાડ ફોર્મ બોમ ભરવા જ ને ગભરાઈ ગીયા તા
હા હ આ તો એમ તો ફોર્મ પેલા ફોર્મ ભરવા પછી ફ્રી ભરવા
હો હવે લેક્ચરો ચાલુ થઈ ગયા છે ને એટલે
હા હવે લેક્ચર ચાલુ થયો
ના રે હો જ હારુ નીચે હતી એ એ પાણી કરી તોય
રેગ્યુલર જા હે
હઉ પસ તો એતો ઘેર બેઠે આ આવી જશે એને જે કોર્સ લીધો હોય તો
હ એમાં તો એક જ વિષય એમતો લેવાનું હોય ને મેન વિષય
હા મેન વિષય લેવાનો હોય એ તો આપડો ઘેર બેઠે કેવું એમ તો કે ઘેર બેસે તો એમ તો આલી લેક્ચર ઓનલાઈને લેવાતા હશે અહિયાં તો
શી ખબર હવે પહેલી વાર જ હે શી કરશે હવે
ઓ એને તો હોવે
આજે હે ખબર પડશે કે શું હોય ન શું ના હોય
હાચી વાત હે હજી આ જ છે. હમ્મ હમ્મ ના ના બીજું કો
કોઈ નઈ હાલ તો બેઠા હતા
એવું હમ એવા બ્લાઉઝ કટિંગ કર્યું સોટાળો બેઠો બેઠા બસ મશીન ઉપર બેહ